બસ કોઈ નઈ મેચ ચાલતી હતી મેચ જોતા હતા.
ઓ હ કોની મેચ હતી આજ?
હજ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ
ના હો તો તો જ આ તો પેલી એમ સાડી છૂર ચાલુ છે ને-
ના ના હા પેલી સિરીઝ ચાલુ હો ને ઇન્ડિયા ઈંગ્લેન્ડ ન
એવું એમ ને.
આ તો સૌથી ઓછી ઉંમરે ભાઈ સૂર્યવંશીન શું કેહેવાય? ડેબ્યુ કરાઈ દીધું.
ના હોય શું વાત કરો.
તાર ધક્કડ બેસમેન એકદમ વૈભવ સૂર્યવંશે
એવું હોય એમને ક્રિકેટમાં રસ ખોય એમ ને તને તો
જબ્બર ક્રિકેટને એકદમ આપણને ખતરનાક રસ.
હમ.
મેંચ તો બધી જોવાની. છોકરીઓને જોવાની છોકરાવાળી એ જોવાની
ન સ્વાળી બધી જો એય એમને આઈપીએલ જોઈએ ને આપડ ટાઈમ હોય એટલે મેચમાં રસ ખરો આપણને મેચ જોઈએ ને આપડે રોજ
એવું એમ ને તો ભાઈ શિવ ભગવાન શિવ તો તો સંભાળ્યું જ હશે ને સ્ટાર બેસમેન ખબર તમને આવતી નહ . હા આવતી ને એની ઉંમરે ડેબ્યુ કર્યું હો ભાઈ સચિન તેંદુલકર
ઓરેન્જ કેમ્પ ને બધુંય ઈ રહ્યો જ લઈ ગયોને.
કે ઇન્ટરનેશનલમાં સચિન તેંડુલકર બીજ બીજા નંબરે થઈ જયા નાની એની ઉંમર માં.
છેનો
સચિન તેંદુલકર સોળ વર્ષને બસોને વીસ દિવસ અરે પંદર વર્ષને નેવ દિવસ
ઓહ ના એ તો નાની ઉંમરમાં કરીને બહુ સરસ કેવાય આટલી ઉંમરમાં આવું કરવું એ એટલે બઉુ સારું એવું કેવાય એમ અને આઈપીએલમાં તો એઈને કેટલા એવોર્ડ લીધા આઈપીએલમાં, ઓરેન્જ કેપ ને સૌથી બધા ચોક્કા મારવામાં અને છક્કા મર ખુબ બધા એવોર્ડ લઇ ગયો તો એમ.
પણ તમને હું લાગે, હાચું હશે એ રહ્યા પંદર વર્ષના જ હશે, શરીર પ્રમાણે તો લાગતું નહી.
ના, ના યાર ઈ તો બડા હોતો જ આટલે ટેકનોલોજી વાળા જમાનામાં તો યાર એટલી વરહના જ હોય ને, વધારે વરહના હોઈ એ ના હઈશે ને.
હા એ વાત એય ખરી.
હમ્મ.
હમ્મ. બી એટલે જ ને, ભઈ એને નેનની ઉંમરમાં સોકરા બધા અતાર પંદર વર્ષની ઉંમરમાં આટલું બધું કમાવવું એટલે હું થયું યાર? તારા, આ વખતની નું પોંચ કરોડમાં તો ઈ આઈપીએલમાં ગયો, પોંચ કરોડ.
ઓહોહો. પોંચ કરોડ આટલા પંદર વર્ષની ઉંમરમાં પોંચ કરોડ કમાવા એટલે આપડે, આવડા થયા તોય કશું નહીં. હા.
અને આપણે તો પંદર વર્ષની ઉંમરમાં પોંચમાં ધોરણમાં ભણતા હશું.
હવે સાચી, આપડા ને તો ખબર જ ના પડતી. આપ ણે તો પેલી ગલી ક્રિકેટ રમતા ત્યારે તો, બેટ ને દડોય બેટ વડે આપડે ધોકા દીએ આપણે બેટ થી ક્રિકેટ રમતા તા,
તાર, એ જેટલું વસ્તુ કે કેવાય ય રાજ
ખુલીએ બહુ છે ને, એકેડેમીન, બેડેમીઓ, પ્રેક્ટિસો લોકો આ બઉ બધી ગેમ
આ એ જ ને, અને છોકરીઓનું એટલું ને એટલું હે, હમણા વર્લ્ડ કપ ચાલે ખબર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ? ઈન્ડિયા બાર ફેંકાય ગયું યું, પણ ભઈ એમાંય ભઈ જબર પ્લેયર રમાય હે પેલી રુચા ઘોસ કરીને એકદમ ધાકડ.
હા. એ પેલી હરમિંદર કોર આપડી કેપ્ટન હોય ને વુમન્સ
હા કેપ્ટન, હઉથી ઉંમર વડી, ચેટલી અડત્રી વર્ષ ની થઈ હતી.
હમ્મ, પછી સ્મૃતિ મંદાના બધા બઉ સારા-સારા પ્લેયરો જાયને વુમન્સ મે. આપડે વર્લ્ડ કપ જીત્યા ને વુમન્સ વાળો તો? પચાસ-પચાસ ઓવર વાળો વર્લ્ડ કપ આપડે જીતા ને વુન્મસ માં?
પણ અતારના જનરેશન માં ભઈ કેવું હોય, છોકરાઓ અંદર હવે છોકરા ને જોયું જરૂરી તમે આ રીત
હમ્મ. હા સ્પોર્ટ માં આગળ-આગળ વધી ગયા, સો ટકા વધી ગયા, એવું નથી ખાલી ક્રિકેટમાં એથ્લેન્ટિકમાં દોડીકો કોઈ તિરંગાબાજ હોય, એક બધા અલગ-અલગ હતા બહુ વધી ગયું એમ.
અતાર તો વર્લ્ડ કપ ચાલે ફીફા.
હા ફીફા વર્લ્ડ કપ ચાલે છે. હા ફીફા વલ્ડ કપ માં ઓમ ઓવર તો તમે વર્લ્ડ વાઈઝ જો અહ ક્રિકેટ કરતા એય ફીફા વર્લ્ડ કપમાં વધારે ચાલે છે એમ. આપણા કરતા તો ફીફા વર્લ્ડ કપ આગળ છે, ઘણો આગળ છે એમ. તેના પ્રેક્ષકો જોવો તમે, એની ફ્રેન્ચાઈજીમાં જોવો તો બધું એમ બઉ મોટું-મોટું હોય છે.
એજ હૌથી મોટા જો નેક્સ આય આ વખતે યુ એસ એ મે હવે પછીનો આવશે વર્લ્ડ કપ ફીફા એ દુબઈ મે.
હમ્મ-હમ્મ.
દુબઈમાં તો ગ્રાઉન્ડ એ લોકો એ બિલ્ડિંગની ઉપર બનાયું હોય.
હા દુબઈ તો અલગ જ વસ્તુ છે તો આખું
પણ ભાઈ સ્પોર્ટ માટે તો એટલેને સ્પોર્ટ માટે હવે ભાઈ કેવું હવે એવું જરૂરી નહી કે તમે ફક્ત ભણો નોકરીઓ જ લો હ તમારે ભાઈ તમે સ્પોટમાંથી સ્પોટ કૂટામાંય જઈએ કહો? એમ ગવર્મેન્ટમાં હાર આ રહા ભાઈ ચાસ છે.
હા તો ઓલમ્પિક રમી્યાયા ઓલિમ્પિક એ રમી કાય ને આ વખત તો કદાચ ઓલિમ્પિક ઈન્ડિયાની અંદર એ થવાની છે ક બે હજર ત્રીસ કઈ એવું કઈક?
ના બે હાજાર ની બે દુબઈ પછી બે હાજાર અડત્રીસ માં
એવું જાણા હા બે હજર અડત્રીસ ની અંદર આપણે ઈન્ડિયા ની અંદર ઓલમ્પિક રમાવાની છે એની તૈયારીઓ અત્યારથી ગવર્મેન્ટ આપડી ચાલુ કરી દીધી છે.
હા અમદાવાદમાં જ છે ભાઈ નું ઉદ્ઘાટન
હા બધું અલગ અલગ ગેમો ઘણી આવે છે ને વોલીબોલ છે. ઓકી ઓકી માં આપડી રાષ્ટ્રીય રમત છે ને ઓકી એ તો
હાકે આપડી રાષ્ટ્રીય રમત પણ ભ હકીકત ને આપણી રાષ્ટ્રીય રમત ક્રિકેટ જ કેવાય.
હા હા એટ આપડેમાં વધી ગયું આપડામાં ક્રેઝ વધારે જેમ વિરાટ કોહલી ના ફેન કેટલા બધા હતાારમ આપડે જોવા જ તો બ બેસ્ટ બેન સારો જ છે હમ એમ એસ ધોની જ
તમારો કોણ ફેવરેટ તમારો ફેવરેટ બેટ્સમેન કોણ હ
આપડો વિરાટ કોહલી જાઓ તમાર
એવું હા આપડે રોહિત શર્મા
એ એવું એમ ના છે એમાં આપને ગમે આપણનેમ કોહલી બધા કારણ કે મેચ દરેક મેચની અંદર જયારે જરૂરિયાત પડી ને ઈન્ડિયા ના ત્યારે ત્યારે કોહલી મેચો સારી
ના ના કોહલી તો વર્લ્ડ ટાઈમ યાર એ તો કોહલી તો. કોહલી તો ક્રિકેટ નો કિંગ કેવાય જેમ સચિન તેડુલકર ભગવાન કેહેવાય ને ક્રિકેટના કિંગ કવાય પણ રોહિત શર્મા શું ભાઈ રોહિત શર્માનું જેવું હોય કે એક એકમ સેલ્ફ રમે સેલ્ફ રમે એમ ભ એવું જરૂરી નહી પણ ટીમ માટે રમવાનું વિરાટ કોહલી એ ટીમ માટે જ રમે હે પણ ઘણી કતું. સેન્ચુરી આવ્યું એટલે ધીમો પડી જાય રોહિત શર્માને એવું કશુંયું નહીં ચોરાણું આવ હો હો કરવા હોય તો.
વિરાટ કોહલી ને કેવું હોય કે સચિન નો રેકોર્ડ તોડવો છે એમ. કારણ કે સચિન ની રેકોર્ડની ઘણી ખરી બરાબર મિ્યો આ આવી ગયો છેમ. સેન્ચુરી ની અંદર અતારમાં ઓછામાં ઓછી ટેસ્ટની વન ડે ની અને ટી ટ્વેન્ટી ની ભેગ કરો ને તો કઈક એસી ની આજુબાજુ એ આવી ગયો છે એમ
હા એટલે જ ને પણ રિટાયરમેન્ટ લઈ લીધું નેને હા પણ રિટાયરમેન્ટ લઈ લીધું ને ટેસ્ટ મો તોય યાર
હા ટેસ્ટમાં રિટાયરમેન્ટ લઈ લીધું પણ ઓલ ઓવરમાં સચિન ની જેટ સદી છે. એની અ રાઉન્ડ માં આવી ગયો છે એયો
એટલે ભાઈ એવું કેવું હોય ખબર દરેક જનરેશન હ જોવું સચિન તેંદુલકર વાળું. તમારા અને મારા પપ્પા હશે એ ટાઈમનું જનરેશન આપણા જનરેશનમાં વિરાટ કોહલી એમ એસ ધોની રોહિત શર્મા આવ્યો. હવે જયજી ના જનરેશનમાં અભિષેક શર્મા હૈ પ વૈભવ સૂર્યવંશ પછી જૈસવાલ. ઘણા પ્લેયરો હો ભાઈ ઓસ્ટ્રેલિયાના પ્લેયરો નહીં. હા એ આપડે પપ્પામના જમાના ની વાતો હોય. પ આપણા જમાનામાં કોહલી નની આયા રોહિત શર્મા નહી આયા રવિન્દ્રસિંહ આયા
હમ
એજમાનામાં પ એકદમ ધાકડ બેટિંગ થઈ ગયું હોય અક્ષર પટેલ બુમરાહ ઇરફાન પઠાન યુસુફ પઠાન મુનાહફ પટેલ પાર્થ પટેલ રવિન્દ્ર જાડેજા
હમ તો કમ ગુજરાત નું પ્રભુત્વ બઉ એમ હમ બરોડી એમાં બધું બરોડા એકેડેમી નું વધારે પ્રભુત્વ
બરોડા એક સૌથી બધા બીસીએ નું છે રીુ બઠરોડા ક્રિકેટ બોર્ડ એસોસય પણ કેવું ખબર ગુજરાત ને પબ્લિક મૂકી કેવય પે દેખા તોું નહીં
હમ
આપડા બઉુ મોટે મોટે પહોંચેલાય.
ના ના ના એને સારું એવું ક્રિકેટિંગ પણ સારું છે, એમ.
આઈપીએલમાં ગુજરાતની ટીમનો.. તો કો કોનર કોણ હ હા ફાર્માવાડા.
ના ફર્મા ફર્મા...
તો તમને ખબર હતી લોકો એટલે ભાઈ ગુજરાતી. તેની વાત ના થાય.
હમ..
આપડે જ કશું કર્યું નહીિ. આપડે જ કજું કર્યું આપડે હવે આપણે આપડે.. તમે આપણે આપડે ને આપણા છોકરાને રવે સ્પોટમાં જ મોકલી દેવાય ક્રિકેટ રમાડો. ગમે તે રમાડો ભાઈ અમે તો ભણીને મન.. કરીને ગવર્મેન્ટ નોકરી લેવી અને સ્પોટ કોટામાં ગવર્મેન્ટ નોકરી મળ જ છે આપડે તો નહી મળતી.
હમ.
એમ એસ ધોની આર્મી નો આર્મી નો જનરલ નહીિ એમ એસ ધોની. હરભજનસિંઘ ડીએસપી હૈ.
મારા એ લોકોને કેવું હોય કે મોટા ક્રિકેટરો થઈ ગયા હોય. સારી પદવી ઉપર ક્રિકેટમાં બી હોય તો એમના ગવર્મેન્ટ તરફ. થી જોબ મળતી હોય છે, એમ દરેક લોકોને મળે સચિન ને તો ભારત રત્ન નહી મળે.
ઇડ વખ વર્લ્ડ કપ જીતશેી બે હજાર સત્યાવીું.
હર વખત ની ટીમ તો સારી છે, વિરાટ કોહલી ને રોહિત શર્મા બધા હજ રવાના છે બે હજ સત્યાવીસ નો વર્લ્ડ કપ.
પણઓ અમન તો અમન તો. પણ અમ તો એવુંંધ કેતંગ ગંભીર એમને વિરાટ કોહલીને એમને ઈચ્છતો નહીં ટીમો રાખવા માટે.
ના ના ના એ તો એવધું જ વાત હા હ જ જ હવે જનરેન. ટાઈમિંગ આપવું જ પડે જોકે. એમાં કોઈ ખોટો નથી કારણ કે આપણી અંદર ઈન્ડિયા ની અંદર ક્રિકેટરો બહુ જ છે, એમ.
આપ તણ તારણ તો આપ બે ટીમો વર્લ્ડ કપ ર ઉતરી શકેાય.
હમ... ઓસ્ટ્રેલિયા નની જોવાનું યાર ઓ ભલે ગમે પણ બધા ઓસ્ટ્રેલિયા જોડે વર્લ્ડ. કમે બી!
ફ્લેરો તો બહુ જ વધી ગયા છે, અ તાર.
હમ.. એકસો વીસ એકસો ચાલી પચાસ કરોડની પબલિક માં અગયાર પ્લેયરો હારા મળતા નહીં આપણને એવું કહીએ. કે ચંગું એક વલ્ડ કપ બી હલાયા હ એ કપિલ દેવ વખતે આવ્યો હતો ને એક એમ એસ ધોની વખતે આવ્યો હતો.
હા એ તો એક જ વખત પેલી વખત આપડે બહુ ચૂકી ગયા યાર. બહુ જ બહ જબરજસ્ત મેચમાં રોમાંચ આ આવી ગયો હતો અને આપડે..
એ તો ભાઈ ટ્રાવેલ્સ એેડને આઉટ તો કરવો પડે ને તો એવી વસ્તુ હે ભાઈ એવી ઓસ્ટ્રેલિયાની વાત.. હાય યાર ઓસ્ટ્રેલિયા એટલે બધી સ્પોર્ટમાં આગળ ઓલમ્પિકમાં ઓસ્ટ્રેલિયા આગળ.
શું માનો છો આ ચીનને એ બધા તો ઓલમ્પિકમાં કેટલા કેટલા ગોલ્ડ મેડલો લાવવા એમ. આપડ તો એ ગોલ્ડ મેડલ હોય.
ચીન ચીન વાળા ક્રિકેટ અંબાવા માંગતો જ નહિ ખબર નહ કેમ? આવડું મોટો દેશ છે.
પહેલાથી પ્રેક્ટિસને ટ્રેનિંગ આપ. આપવામાં આવે છે ચીન વાળાને તો એ લોકો ઓલિમ્પિક જ રમતા હોય છે શિવિંગમાં હોય કોઈ. કોઈક તિરંગાબાજ માં હોય કોઈક વોલીબોલ માં એમની. માં આગળ હોય છે હવે પછી.
એમને પ્રતિકભાઈ કેહેવું ખબર હ કે સ્કૂલમાં રહે દરેક કોટા આવેલો આપણે ઈન્ડિયામાં એવું નહીં. ઇન્ડિયામાં આપડે હ હા. હમ આપડે ઈન્ડિયામાં સ્પોર્ટ કોટા નો ભાગ ઘાઢેલો ફક્ કાગળઓ ઉપર.
હા એ તો બની કે બધું અલગ અલગ દેશો નનું અલગ અલગ ચાલતું હોય છે. પણ ત્યાં લોકોનું બઉ એમ ત્યાં લોકોનો ક્રિકેટમાં રસ નથી એના કરતા વધારે રસીમાં આવી રીતનું હોય છે એમ. અને દરેક દરેક જગ્યાએ
ભાઈ ઈન્ડિયામાં થઈ જ રહ્યું હોય ઈન્ડિયામાં ઈન્ડિયામાં કેવું ભાઈ બઉ પબ્લિક વધારે એક એક જ સ્પોટ પાછળ પડી જાય હાથ ધોઈને.
એ આપડે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે છતાંય આપણે ક્રિકેટના ક્રિકેટના ગ્રાઉન્ડમાં એટલી પબ્લિક દેખાય છે ને જ નથીતા અત્યારે અમદાવાદમાં હૌવથી મોટું વિશ્વનું હૌવથી મોટું સ્ટેડિયમ અમદાવાદની અંદર બની ગયું.
હૌવથી મોટું વિશ્વનું સ્ટેડિયમ અમદાવાદ દે હૌવથી બધા પૈસો ક્રિકેટમાં આપડા જોડે હે બીસીસીઆઈ જોડે
હમ હા એટલે હું એજ કહું બઉ બઉ જ ભીમ કપેલું થઈ ગયું એમ.
એટલે એ વસ્તુ બરોબર હ કે ભાઈ ક્રિકેટ પાસે પણ બીજા સ્પોર્ટને પણ થોડું એટલું ઈમપર્ટન્ટ ફૂટબોલે હે આવડા મોટા દેેશ છે ભાઈ એકસો
કબડ્ડી છે આપણી
હા કબડી હેવ કે પણ હું એવું માનું કે ભાઈ એકસો પચાસ કરોડની વસ્તીમાં ફૂટબોલની એક ટીમ હારી બને.
હમ હા ભનાઈ શકાય
જો સ્પોર્ટ કોટામાં તો ફૂટબોલની ટીમે હારી બનાવ ફૂટબોલ બઉ વધારે આગળ.
પેલો ચિત્રાશી કે એવો કોઈ કરીમ પ્લેયર શું નામ હોય એનું સુનિલ છેત્રી છે ને ફૂટબોલર એ સારો પ્લેયર છે
એનું મેસી અંગાત થાય હોય. એક પ્લેયરથી ના થાય ને ભાઈ ક્રિકેટને જેમ અગિયાર પ્લેયર હોય એમાં ફૂટબોલમાં અગિયાર જો હોય.
હા એ તો જુઓ જુઓ જ કોઈને ઈન્જરી થયું હોય આના થી થતું હોય એટલે એમાં તો
આજકાલ આજકાલ તો બોક્સ ક્રિકેટનો એટલો બધો ક્રેજ ચાલે છે.
હમ ગમે તો કોઈ નક કેની વા તું ને
તમે જો નહી જતા બોક્સીકી રમવા માટે?
બોક્સીકી રમવા જઈએ એક બે દિવસની અંદર ગોઠવીએ છીએ પણ આ એવું બધું થોડું હતું એટલે એમ તો પ્લાન છે